હ
બોલો
અને મારે એક કોલ ગાયબ થઇ ગયોી એ આનું જ છે પણ કેમનું આવું થઇ ગયું
છોડ ને બધું બોલો
તુલા સુધ
હલોલો
ચાલ હા
હાુંમને તમા જાગ
ખીજો કોકના ક્લાસમાં એમ
અરે કઈ નહીિ થાય થઈ જશે કમળટાર તો પછી કોલ કરજો ને તમે ઓકે
મેં સબમિટ કરો ને તો આ એક કોલ બતાવે જ છે એટલે ઓગણીસ અંદર સબમિટ બતાવે છે અને એક કોલ હજી બી માગે છે એમ
બસ તો પછી અઢાર હતા મને આઈડિયા ને ત્યાં સુધી અઢાર હતા એટલે ઓગણીસ માં થવા પેલા વાર ઓકે તમને આઈડિયા ના હોય તો હું કહઉ
હ
ચલો બોલો શું કરો છ અત્યાં
સોમવાર
અને જમવાનું શું બનાવે છે તમારી મમ્મી
પિંડા પિંડા
ભીંડા અમારા તો ભીંડા સડ
બાપ
એટલે મેં પૂછ્યું ફરી મ તમેા તમે મને ના કીધું જુઠું કીધું શું, મને એવું લાગ્યું એમ બી તમે જુઠું તો બોલો જ છો. હલો.
હલ્વલ.
આયો તમે મને શું કીધું પહેલા સ્ટારિંગમાં કે ખાલી મારી
હમ્મ.
તો પછી
એન્સ નું થાય
શું થયુ, તમને ખબર છે શું થયુ એ
તમને ખબર
હા, મને કોઈ પ્રોબ્લેમ નહી પણ જુઠું બોલે એમ કઉ છું બીજું કઈ ની તમે મને પહેલે જ તું કીધું તો મારી મારે તમારે એટલી બધી ડિટેલ શેર નહી કરવી, તો હું પૂછત બી નઈ એમ
હમ્મ, હમ્મ.
બોલો બોલો
કઈ ની
જે છે કઈ નઈ મને આ વસ્તુ નઈ ગમતું યાર
મને કીડી કરડી ને એટલે એવો ગુસ્સો આવે, કીડી નું ખૂન પી જાવ
મોડામ જે આવેને બોલોને બોલ બોલ જ કરો તમ તમારે, હું અંસાર આપ આપ કરીસ. હે?
અલી એ પગે કઈડીશે અવે. ડીજાની નીચે કાયડી છે કે એમની કડી મન સી ખબર બોલો
મને હવે તમે ગુસો ના લેવડાવશો, પ્લીઝ યાર પછી તમે કેશો ગુસ્સો કરે છે.
નથી કરો
સુુ કરું?
હું હાભળું
શું પણ?
જી કરો ભાઈ બોલો
ના બસ
કઈ તો ટાઈમ પાસ થવો જોઈએ ખાલી પૈસા છપાવા જોઈએ.
તમે એક જ રૂમમાં બેઠા છો, તમે રસોડામાં બેઠા છો
હોવા.
વેસણ લેસન કરવા કોણ રસોડામાં બેસે?
મુ છુંજ
એતો મને ખબર જ છે. બોલો બોલો
કઈ નઈ, એસી ફિલ્મ બતાવ પડશે યાર
સિમિ
કેમ હ અ
માં હ નહી થાય યાર આ પછી કોલ કરશો એ થઈ જશે કમ્પ્લેટ ઓકે.
એટલે મારા મારા અઢાર જ કોલ થયા હતા અને એક. કર્યો ઓગણીસમો અને હજુ આવીસ મો. એટલે મીજ કે અભય કરું એ વીસમો.
હા એમ કેવું છું તમને તમે સમજતા નહી. તમારા જોડે. તમારો ફોન છે તો બી મને યાદ છે તમારો ફોન નહી તો બી બોલો તમને યાદ નહી હોતું એટલું.
ના રે આપડે તો અહી હેટર વાર નીકળ્યા કોમ હોય એ પર થોડા બે રહ્યા.
પૈસા પૈસા કરવા ના
તે પૈસા પૈસા તો કરવાના જ હોયને. એમને એમનેમ આપણે વાતો કરવાની એમને એમ ટાઈમપાસ કરી પૈસા છપાવા જોઈએ ખાલી.
પૈસા પણ થોડુંક ધ્યાન તો હોય જ ના હોય બુદ્ધિ જ છે ને નોર્મલ. જનરલ નોલેજ છે આ તમને ખબર છે અઢાર હજાર ઓગણીસો કોલ થયો.
પસી હવે.
હમ હમ બોલો શું જમવાનું બનાવે છે. ભીંડા બનાવા આટલું.
એટલે હજીતો મામી એકલીને બનાવ એટલે બનાવશે શંતિજી. લાઈટ જાય પેલા બનાવી દેવાનું.
તું બી યાર તું બી એટલું એ એમ.
હવ.
આઠ વાગે જમો છો અને ચાર વાગે ચાર કલાક લાગી છે બીજા.
હજુ તો ખાલી ભીંડા ધોયા જ છે.
હજુ તો એને કાપવાનું
ભીંડા ની મસ્ત સબ્જી થાય તમને બનાવતા આવડને ભરેલા ભીંડા છે. એ ટાઈમ મલે.
હા ખાધા છે.
ખાધા છે ટ્રાય કર્યા ત બનાવ્યા છે.
કશું બનાવતી નહ આપણને કસું નહ આવડતું.
વિડીયો સ્નેપ મોકલ દ પણ ત્યારે મને તમ ખ્યાલ આવ તો પણ તમને પણ તમને.
હ નઈ વાપરતી.
તમારા ગામ ન. હાલો હાલો
પણ હજીજ મારા કોમનું જ નહીં એ સ્નેપજેપ આપણેને ઈન્સ્ટામાં દઈ. કોમજીટ. કમ થોડુંક રીલસે વીલસે જોઈએ તો કો દાડો ફરવારવા ગયો બે ત્રણ હાડા. ફોટા પાડી લીધા તો મૂકી દઈએ બસ.
પોસ્ટ બી છે એવું છે.
હા.
મારી જ નઈ એક પોસ્ટ હ બધા ની પૂરતો.
એ મુકવાની આપડે પોસ્ટ મૂકીએ તો હોય ને.
બે તઉ. વોટ્સપ પર એવું છે જોવુંને ત માર્ગી.
ના વેવાળી બી તો નહી જ મુકતી.
કેવું છે બનાવેલું જાતે ક્રિએટ કરેલું છે.
હમ્મ, ના મેં મારું તો હારું દીબી તે.
તમારુ ડી પી, હોવે જોયુંને.
શું જોયું?
ડી પી જોવા, બીજું શું જોવાનો યાર?
હા તે કેવો છે એમ?
સારું પીક છે બીજું શું કેવાનું? કૈનો ફોટો છે એમ?
નડિયાદ.
કેટલાણું
હા.
ક્યારનો ફોટો ક ને?
વન ઇયર.
વન યર પણ કેમ નો હોય એ કઈ કોલેજ બોલેજ ના આઈવા તા, ફરવા આઈવા તા?
ના ભઈ માં ભઇન લગન હતું.
હા મુકુ મ કોલેજમાં આટલા બધા તૈયાર થઈને આવે છે, મારે એવું કેહવુ હ
ર આઉ કોઈ તૈયાર થઇ ના.
તમારું ભી ભલું પૂછું તમે લાવે એ ખરા. પાગળ અવરોત તો ગમે તે કરી શકેન, હે?
ઉ ના કરું ખાલી.
બોલો બોલો. અ ભૂખ લાગી એ મને.
ભૂખ તો મનેઈ લાગી છે યાર.
હવે તમે મારા જેવું જોઈને ના કરશો ને યાર પી મને હો જોવું, શું ખાવાનું છે?
ના.
શું? હમ્મ, શું હ છે ખાવાનું? શું નહી કમતો?
પેલું નહી લાવતા, ચવાણું શું કે સેવ ને મમ્મી? હા, ખાલી લાઇન સિંગા. હલો.
હલો, શ્રી હલો.
હલો.
શું કીધું એમ કઉ છું?
કસું નઇ શીંગ ગલી તી મામ તરી
હા?
સિંગ.
સિંગ, અ હ સિંગ ચના વારી સી હું સિંગ એકલી ખાવં તમે સિંગ ચના ખાવં છો?
ના. એ સિંગુ નઇ. હલો.
સાહે ના ગવારા છી.
ના, તાપડે ખબર ચવાણુંને એવું બધું ની હોતું?
હ હ, હું સિંગ મારા હાથમાં સિંગ જ છે પણ પેલી સિંગ છે. આ બસ હાથમાં નાખીન સીંગદાણા એ સાચું કવ છું. અ મને ખબર છે, એ શેકેલી એ ફ્રાય કરેલી હોય. મને ખબર, હું સાચું જ કઉં છું મા મા છે અત્યારે સિંગ.
હમ્મ.
બોલો, હ બોલો. શું?
દસો નઇ.
ખાધા ખાના મા
તો ખાઈ લીધી.
તો કેટ રી થ
બે હજાર.
મેન મુઠી પડીલી.
બધા પોતાની જેમ ભૂખડા થોડી હોય.
સામાન્યું કેમાં કું પકડું એમ.
હમ.
સેના પકડા?
ખાવાના.
છે શું ખાવાનું પણ?
ગમે તેજી ખાવું હોય બધા ખાવાના ભુખડા હોય.
હું નહી બોલો.
પ્રૂફ.
હમ.
પ્રૂફ કરશો?
તો તમારો શું પ્રૂફ છે કે હું ભૂખલો છું ખાવાને મને.
તે મુઠ્ઠો ભરીને લીધી ને પછી ન ખબર પડે.
એ સીંગ તો ખાવાની હોય જ ને યાર. લો બોલો.
ક
બોલો ને બાકી આવી બન્યું હમણાં તમારું.
કટ્રઈય
હમ.
કંટાળો આવે છે મને તો.
એલ્ તૈઈ કંટાળો આવે કે મારી જોડે વાત કરીને કંટાળો આવે એમ કોહ મને. એ કક્લીઅર કરો હા. તેટલે કહું જે આવે મોઢા માં બોલો ને.
હા. એ લુચો વરસાદ એમનેમ કોઈ થોડી ક્યાંક વરસાદ લુચો રિયલમાં લુચો જ છે.
હેલો.
હમ.
બોલો.
એટલે બોલો કશું કશું નહી કશું નઈ કઈ નઈ કઈ નઈ મંડ્યા છો.
શું બોલું.
હે?
ત સું કહો?
જી કહેવુ હોય એ પણ બોલો તમે ચૂપચાપ ના બેસી રહેશો મને એક તો કંટાળો ક્યારનો એક તો બોલ બોલ કરું થાકી ગયો. હ
એક જ સેકન્ડ હા.
જો તમારી એક સેકન્ડ ક્યાં થાય. દસ પંદર મિનિટ તો અડધો પોણા બેકઅપ દોઢ બે કલાક ફ્રી થાય તમારી.
હમ હમ.
શું હ.
બોલો.
તમને ગણિત વાર ફુલ આવડે
હા.
કમપ્લેટ આવડે તમને